હા હોસ્પિટલ અવાજ આવી રહ્યું છે આપણું
હા હા તમારો અવાજ સારી રીત ને આવી રહ્યો છે
જેમ કે જાણો છ કે આપડજ એક મિનિટ છે. જ એ હમણાં પ્રેમના ઝાડમાં પણ જે કઈ હશે એનું કેવાનું છે કે એવું કે મારે લાવી છે, અને ને ઘણી વેદના કરીને એ ત્યાં ગયો ઉમવા અને ઘણી તકલીફતા સહન કરી. તે છતાં એની મમ્મીને કેવું છે, કે મારી છોકરી નથી આપવું એને તે છતાં એ છોકરીને લાવવા માંગતો છે, તે ઘણો અભાવ છે. એનેને ઘણી વેદના અને ટેન્શન છે. આપને પ્રેમ જાળમાં એવો ફસી ગયો છે કે છોકરી નુ એનું નિરીકરણ મતલબમાં એવું જ હોવો જોઈએ. જેથી કરીને આપણે પ્રેમ જળમાંથી મુક્ત થાય અને પોતાની લાઈફને સિક્યોર બનાવે, પોતાની લાઈફને કરિયર બનાવવા માટે આગળ વધે એવી જ આપડી તો આશા છે, ને એ છોકરો એવી અભાવ મા ગયો છે, કે પ્રેમ જાળમાં અને પેલીને મોહમાં આવી ગયો છે, કે આવી ગયો છે, કે જેમ કે તમે જાણો છો કે હમણાં પ્રેમમાં તેમની હમણાં લાગણી તેમમાં વધારે પડતા છોકરાઓ ફસાય ગયેલા હોય છે. જે કે જેમ કે આપડે આ બાબતમાં વધારે વિચારવું ન જોઈએ. આપણે પોતાનું કરિયર સેટ કરવા માટે કયું મેળવું જોઈએ? શું કરવું જોઈએ? તે લાઈફમાં વિચારવું જોઈએ. એ છોકરો મતલબ મા મોસ્ટોપલી એવું વિચાર છે, કે મારે એ છોકરી લાવી જ છે, એ તમારે શું કેવું છે, એ માન
હા, એ અમને બધા જનરેશન માં એવું જ ચાલી રહ્યું છે, કે બધા લોકો પ્યારમાં ફસાય જાય અને તે છોકરીને લાવવા માંગતા જ હોય છે, પણ એમ વાલી ના પાડતા હોય છે. પણ આ તમે જે વાત કરી રહ્યા છે, તે હમણાં મારો ફ્રેન્ડ જ છે, હાલે એનું નામ છે, મીત પટેલ તે હમણા એક છોકરીને જોવા ગયા હતા. અને તે એમને ખુબ જ પસંદ આવી ગયા પણ અત્યારે તેમના ઘરના માની નથી રહ્યા પણ એનું એમને કેવું છે, કે મને આ છોકરી ખુબ જ ગમી રહી છે, પણ મારે એને જ પ્રેમ કરો છે, અને મારે એને જ લાવું છે. પણ હવે ધારો કે એ એને ગમી પણ ગયા છે છોકરી પણ હા પાડે છે. પણ એમના વાળીવાસી વાંગતા તો મારે તો એવું જ કેવું છે કે જો એમના જો છોકરી બી કમ્ફર્ટેબલ અને છોકરો બી કમ્ફર્ટેબલ હોય તો તેમને હા પાડી દેવી જોઈએ એમના વાલીને કેમ કે જો હવે તમે જે છોકરાને ગમતા ન હોય અને તેને તમે હા પાડો
કે આ ના હોય અને તેમને પછી આગળ જતા ખુબ જ પચાવો થાય છે. કે મારે આવું ના કરવું જોઇએ વાલી દોષી બને છે પણ હવે આપણેે વા કરી રહ્યા છેએ આપણે ફ્રેન્ડની તો તેમને એવું જ છે કે જો એમના વાલી પણ માની નથી રહ્યા પણ અ એમને તો એજ છોકરી ગમે છે અને એજ લાવેશે પણ છોકરી બી હા પાડી રહી છે. તો હવે મારું તો એવું જ કેવું કે છે કે જો ટૂક સમય મા એ બન્નેવના ઘર વાળા સમજે અને એમને એમને પછી માંવાડે અને લટકન કરતી દઈ અને બંને સુખી હેજમાં કેવું છે કે હા ગમતી હોય અને તેનો છોકરા બી હોય બીજા સાથે લગન કરે હોય તો બંનેને ખુબજ દુખ થાય શે. તે માટે મારે તેવુ જ કેવું છે પણ હમ તે છોકરી હાતે જ વાત કરી રહ્યો છે. હમણા એ ખુબ જ પ્રેમ માં છે. પ્રેમમાં ખુબ આગળ વધ્યો છે હવે તે હમને છોકરી વાત કરી રહ્યો છે. છે અને છોકરી પણ વાત કરી રહી છે ખુબ કમ્ફર્ટેબલ છે. કેવું છે કે જો બંને કોમ્ફર્ટેબલ હોય તો આપડે તે છોકે રિ હાથે એમને લગન કરાવી દેવું. પડે અને બંને શાંતિ થી રહે એ મારી તો વિનંતી છે કેમ કે અમને ખૂબ ખુબ જ શાંતિ થી પેલી સાથે વાત કરી ર છે પેલી પણ ખુબ શાંતિ થી એમને વાત કરી રહિ છે. એક બીજાને સારે કમફર્ટેબલ છે અને બંને માની રહ્યા છે. મારું તો એવું જ કેવું છે કે એમના વાલીને આપડે કઈ સમજાવીએ ને આપડે કોઈ બેઠક ગોઠવીએ અને કીએ એ લોકોને કે હા એ લોકો બને કમ્ફર્ટેબલ છે. તો તમે શું કરવાના છો એ વાલીને આપડે મનાવીએે. જેમના વાલી જ માની જતા હોય તો ખુબ જ સારું કેમ કે આપડે તો એવ જ ઈછીએ કે બન્નેવ કોમ્ફર્ટેબલ હોય ને બન્નેવ ના લગ્ન થઈ જાય મીન્સ મેરેજ થઈ જાય. તો ખુબ જ સારું તમાર શું કેવું?
ના વાત તો તમારી બરાબર છે આ રીતનું મોસ્ટ ઓફ એવુંજ વધારે પડતું વાલી લો નું વધારે તેવું તેવું વધારા હોય છે. જેમ કે એ લોકોની ના હો છે એના પર જેમ કે આપડ પુરી તરફથી હા હા રે. છોકરા તરફથી હ રેય પણ છેલ્લે વાલી જ નથી માનતા ટૂકમાં. મતલબમાં આ રીતનો અભાવ કરીને એ લોકોનું મૃત્યુ ન કારણ પણ આવી શકે છે. તેનું કારણ તમાર શું કેવું?
હા અમારે તો એવું જો કે જો એ પ્રેમ માં પડી ગયા છે અને પછી પેલી રીજેક્ટ કરે અને પેલો ખુબ જ દુખમાં આવી જાય એમાં અમારા ફ્રેન્ડ છે દુખમાં આવી જાય માથા પર ટેન્શન આવે કે આવુ કેમ કર્યું હશે ને આવું કેમ ના કર્યું હશે હવે થી ખુબ જ દુખમાં આવી જાય પછી એને અલગ અલગ વિચાર આવે અને અલગ અલગ પગલા એને મનમાં લેવાનું થાય કે હવે જો મને કેમ છોડી ગઈ કે એમ એવું થયું કેમ રિલેશન શિપ માં એવું થયું એમ છે તેમ છે એ ખુબ જ એમ વિચારાતા હો અને ખરાબ વિચારતા હોય. અને મીન્સ ડિપ્રેશન માં આવી જાય. હો ને ગમે તે પગલો ઉચકી લેતો હોય તો ખુબ જ મથા આવે છે પછી એમના ઘરના પછી સમજાવે છે. કે પણ તમે ઘેના જ નથી સમજી શકતા કે અમારો છોકરો શું કરવા માંગે છે હવે તે છોકરીને ગમતી હોય ને છોકરી બી હા પાર્ટી હોય તો તેજ લાવવાય તે લાવવાય ને કેમ કે પછી બીજા ના લાવવા અને છોકરો એને ના ગમતો હોય અને છોકરી છોકરો પણ છોકરીને ના ગમતો હોય પછી બંને વા કપ રહેવા લાગે તેમાં બી ઘણા ઝઘડાઓ ઉદગવે તે જ. તેમાંથી મારા મારી પર ઉતરી આવે પછી તે ડ્રિંક કરવા લાગી જાય એમાંથી પછી ઘણો ઝધડો. લાંબો થાય. એટલે મારે તોવું કેવું છે, કે જે છોકરી પોતાને ગમતી હોય ને છોકરી બી પોતાને ગમતી હોય આવા ફ્રેન્ડ છે, મીટ પડલ તેને એક છોકરી અમને ગમી ગઈ અને તે તેમને જોવા માટે ગયો એ ઝડપાઈ ગયો હવે ઝડપાઈ ગયો તેમ અ છોકરા અને છોકરી બંનેવ વાત કરતા હો હતા તેમાં એ લોકોને ઘરના જોઈ લીધોઈ છોકરો છોકરીના ઘરે ગિયા કર્યો અને બંને હા પાડી હતી કે મા તો એના સાથે જ આડીયાશીપ રિલેશનશીપમાં છે ને એના સાથે જ લગ્ન કરવાના છે. અને છોકરી પણ માની ગઈ અમમે તે એની સાથે વાત કરી રહી છીએ પણ એમના વાલિ કેમ? કરી શકીએ અમે પણ અમે ખુબ સમજવાને ટ્રાય કરી એ લોકોને મારીને પણ એ લોકો સમજતા જ નથી. તો અમા માટે એવું જ કેવું છે, કે ટૂંક સમય અ લોકો ના લગ્ન થાય અને બે સુખ શાંતિથી રેય. હે ખુબ સારી રીતે પ્રગતિ કરે એજ માટે કેવું છે.
બધી વાત બરાબર છે. એ લોકો શાંતિ થી જીવન જવે એવી જ મારી પણ ઈચ્છા છે જેમ કે તમે જા તમારી વાત કે તમે વાત કરી રહ્યા છો તમારા મીત પટેલ ની વાત કરી છે. તો ત એમની તમે જાણો છો. કેવ હોય તમે કહી શક છો.
હા એ તો હવે એ લોકો બંને પ્રેમમાં પડી જાય છે કે પણ નથી રિલેશનશીપમાં આવવા માંગતા અને પેલો છોકરો પણ ના નથી પાડતો અને છોકરી પણ ના નથી પાડતી પણ. એ પ્રોબ્લેમ છે તે એમના ગરના નું જ છે કે એમના ઘરના નથી માનતા બાકી બંને હોય એકદમ બાર બરાબર જ છે હવે જો મીટ પટેલ બેસીને પેલી સાથે વાત કરી રહ્યો છે. પણ હવે પે એ બી કમ્ફર્ટેબલ છે અને એ મીત પટેલ બી કમ્ફર્ટેબલ છે પેલી છોકરી સાથે વાત કર્યો છે, હવે એક કલાક થયો છે, પેલી છોકરી પણ મજામાં છે ને પટેલ બી મજા માં જ છે પણ એ લોકો ના ઘરના જ નથી માનતા તો અમે પણ શું કરીએ હવે જો મીત પટેલ ઘર ના માની જાય તો પેલી ના ઘરના નથી માનતા અને પેલી ના ઘરના માની જાય તો મીત પટેલ ના ઘરના પ્રોબ્લેમ ઉભો થાય હવે એમાં કાસ અલગ પડે ને એવું બધું પ્રોબ્લેમ થાય પણ જો એમે એવું કેવું છે. કે જો બંને વ્યક્તિ તો જ છે ને ઇન્ડિયા ના જ છે, ને બધા એમ કોઈ જાત વાત પીવાળમાં કઈ થતો જ નથી એમ જે માણસ ગમતો હોય અને જે પોતાના હારું કમ્ફર્ટેબલ હોય ને બીજા હારું કમ્ફર્ટેબલ હોય તેના સાથે મેરેજ થાય છે હમને બધું જાત પાત વિવાદ એ બધુ હમણા લોકો ભૂલી રહ્યા છે ને તે સારું છે એમાં હવે કોઈ લગ્ન કરવાનું હોય તો એમાં કાસ્ટ અલગ પડે કે અમારી જાટ પટેલ છે અમારી જાત આ રાઠોડ છે અમારી જાત આ છેમારે જા તે છે એવું થોડું હોય એ માણસ જ છે ને એના પર પણ આપણું જેવ જીવન છે હડે છે. માણસાહે જેવું છે બધું ક‌ઈ બધું કાસપાસ જોવાની ના હોય જે માણસ વ્યક્તિ ગમતું હોય તેની સાથે લગ્ન કરવાનું હોય તમાર શું કેવું
તું કાસમણાને પ્રેમી વંશ જેમ કે થઈ ગય એ એજ વાતમાં અનુકૂળ રહી જેમ કે કા વાત કરશો એ તો તો એક જ ને માણસ ન ખાય જે માણસ એ ખાતો છે માણસ એ. ને પછી તમે. વી વાત કરો થઈ ને ચાલે કેમ કે પ્રેમીને એવું છે કે પ્રેમ સંબંધમાં ગટ ગુટ થે ગલો હમ ખાલી ખા હ દેખાું. નથી એમને એમજ ખાલી દેખાડો હશે મનમાં એને એ જરૂર છે ને પેલી ને એ જરૂરી ટૂંકમાં પ્રમી પંખીડાને ખાલી વસ્તુ મતલબ પ્રેમમાં પ્રેમ જાળમાં એવી વસ્તુ છે કે જેમ કે બહાર નથી નીકળતી જેમ કે વ્યસનમાં જાય છે જેમ કે દારૂ જે ચાલુ. સિગરેટ પી કે
અ માટે એજ કેવું છે કે હવે એ લોકો બેના જ થાય અમને પણ મજા આવે અને લોકોને પણ સુખ શાંતિ થી રહેવાનું થાય એ જવા તમારે વિનંતી છે કે કે મીત પટેલ ખુબ જ પ્રેમમાં પડી ગયા છે અને પેલી પણ ખુબ જ પ્રેમમાં છે અને જો એમના પ્રેમમાં ના હોય અને છોકરી ના પાડે છે તો મીટ પટેલ બ જ દુખમાં આવી જાય છે અને ર ચડી જાય તો ખુબ જ મગજ મારી પડે છે અને પછી એમના ઘર એ લોકોને રોકવા માંગે છે પણ મ મીટ પડ રોકતો નથી હવે જો એને બ્રેકઅપ થઈ ગયું હોય મીટ પટેલ ખુબ જ દુખ કેમ કે એ એટલી બધી વાત કરી છે કે શું કે તમને એક એક કલાક આ દિવસ જોતા નથી અને મીટ પે પે છોકરી સાથે જ વાત કરી્યા કરે છે અને પછી છોકરી પલા ના પાડી ડે છે મીત પટેલ તો ખુબ જ દુખમાં આવી જવાનો ને કેમ આવઠયું કેમ શું થયું એવું થાય. અને જો એવું થાય છે કે મીટ પટેલ ખુબ જ દુખમાં આવી જાય પછી આળ પસન ના રસ્તે ને ચડી જાય તો પછી ખુબ જ દુઃખ થાય.
ચલો બસ તમારે તમારી વાત બરોબર છે તો આ વાત ધ્યાન દોરવું જોઈએ તમારે એ વાત પર ધ્યાન દોરવું જોઈએ.